મજામાં તમે કેમ છો
અમે પણ મજામાં છે
હા બસ અત્યારે તો હાલ અષાઢી બીજ છે તો અહિયાં રામદેવ પીરે બધું ડીજે ને એ બધું વાગે છે ભજન ને એ બધું છે આજે પાછું જગ્યા એ બે જગ્યા એ ભજન છે એક મંદિર માં છે ને એક ઘર આંગણે છે
એવુ છે તો તમે ફ્રી હશો ને હવે
હા એટલે હાલમાં જો ફ્રી છું તો આપડણે ટોપિક ના રિલેટેડ વાત કરી લઈએ
હા તો આપણે હવે સ્પોર્ટસ ટોપિક પર વાત કરીએ એમ
આમ જોવા જઈએ તો ટોપિક આપડો કોઈ પણ તમે રા શકો છો એની પર આપણે કન્ટિન્યુ કરી એ વાતે
હા તો સ્પોર્ટ પર વાત કરી લઈએ તો
હા તો વાંધો નહી સ્પોર્ટ્સ ના રિલેટેડ વાત કરીએ આમ વધારે સ્પોર્ટ્સ કઈ જોવો છો તમે વોલીબોલ છે બાસ્કેટબોલ છે ફૂટબોલ છે ક્રિકેટ છે કે પછી કોઈ પણ એમ કબડ્ડી છે
હમ્મ મારે તો અમ મોસ્ટલી તો એના પર હુ કે આઈપીએલ એમ ક્રિકેટનેમ વધારે જોય મારાથી તો
ક્રિકેટ તો આમ જોવા જઈએ તો મને બી ગમે છે મારો ફેવરેટ સ્પોર્ટ છે ક્રિકેટ એમ અને ખાસ કરીને આઈપીએલ હોય તો વધારે એમ
હમ્મ હમ્મ બરાબર છે
આ વખતે કઈ ટીમ હતી તમારી કઈ ટીમને સપોર્ટ કરતા હતા
આપણે તો ગુજરાતને જોય તમારે કઈ તો
એકચુઅલી મારી કોઈ ટીમ ફિક્સ નથી મારા બધા પ્લેયરો વેજ બીન્સ કે અલગ અલગ ટીમમાં છે જોસ પટર છે ગુજરાતમાં છે સંજુ સેમસન છે ચેન્નાઈમાં છે અને
હવું વૈભવ સૂર્યવંશી છે એ રાજસ્થાનમાં છે એટલે પેલા બધા જે રાજસ્થાનમાં પ્લેયર હતા એ બધા મારા આમ જોવા જઈએ રાજસ્થાન રોયલ મારી ફેવરેટ હતી એમ. પેલેથી જ્યાં હોથી રાહુલ દ્રવિડ રાજસ્થાન માં તો ત્યાં સુધી એ હતી ફેવરેટ પછી બી જોસ બટલર ના રિલેટેડ સાત વર્ષમાં રાજસ્થાન ના સપોર્ટ કર્યો. અને રાજસ્થાન માંથી જોસ બટલર જેવો નીકળ્યો એવો મેં ગુજરાતને સપોર્ટ કર્યો. પણ આમ જોવા જઈ તો સંજુ હતો તો રાજસ્થાનને સપોર્ટ ચાલુ જ હતો પણ સંજુને બી એ લોકો એ કાઢ્યો. એટલે હાલમાં કોઈ મારી ટીમ નહી એમ બધી અલગ અલગ
એવું છે.
હા.
તો તમે કોઈ સ્પોર્ટમાં ભાગ લ લીધેલો કે અતાર ટાઈમમાં?
અત્યાર ટાઈમમાં તો નહી પણ હા સ્કૂલ ટાઈમમાં જુડો અને કરાટે કોમ્પિટિશન એવું કહ્યું હતું તો સ્કૂલમાં પાર્ટિસિપેટ કર્યું હતું એમ અને મેરે બી કર્યું હતું વડોદરા મેરેથોન હત એ ટાઈમે ટુ થાઉઝન્ડ ના સેવનમાં કે નાઈન માં કરેલું. કપિલ દેવને મેં જોઈ બી છે એ ફેસ ટુ ફેસ પણ એ ટાઈમે ઓટોગ્રાફ કેવું કઈ લીધું નતું એમ હમ ઈરફાન હમ. ઇફાન પઠાણ છે યુસુફ પઠાણ છે એ લોકો ને બી જોયેલા છે. એમ.
ઈચ્છા છે કે જોશ પટલર ને મળી શકું કોઈ વખત.
હલો.
તમારી ફેવરેટ ટીમ કઈ હતી એમ?
એ કોઈ મારી ફિક્સ નહી હોય પણ એમ ગુજરાત માં એટલે પછી ગુજરાત ગુજરાત જો જીતી જઈએ અમારે ત્યાં.
અને આમ ફેવરેટ પ્લેયર કોઈ પર્ટિક્યુલર?
તો યુવરાજસિંંગ છે અમારે તો.
યુવરાજસિંંગ જે હતો કે છ બોલમાં છક્કા એને ઈંગ્લેન્ડ ની હામે માર્યા હતા. અને ઈંગ્લેન્ડ ની જ છોકરી ને આવ એની વાઈફ બનાવીને લાવી દીધી એમ. એટલે અંગ્રેજોને તો એને બહું પાણી ભરાવે છે. યુવરાજ સિંઘે અને ખાસ કરીને આમ જોવા જઈએ તો પેટ કમિન્સ જે હતો એ મિસ્ટર સાયલેન્સર તરીકે કે ભી ઓળખાતો હતો એ ઓસ્ટ્રેલિયન છે પણ એનું બી કઈક પેસ છે. આ વખતે બધું આમ પેસ ને બધું જોવા જઈએ તો આ વખત આઈપીએલ આપેને કેટલું બધું શીખવાડી ને બી ગઈ એમ. એ જોયું કે ક્રિસ ગેલ નો રે જે દસ પંદર વર્ષથી કોઈ ન તોડી હક્યું એ વભ વૈભવ સૂર્યવંશી એ તોડી નાખ્યો. મોસ્ટ સિક્સીસ નો અને ઇવન ટ્વેન્ટી નાઇન બોલમાં હંડ્રેડ રન બી એના થઈ જત પણ નાન્ટી ફોર બોલ પર એ આઉટ થઈ ગયો ટ્વેન્ટી એટ બોલે. નહી તો એજ ટ્વેન્ટી નાઈનો કો બી ટ્વેન્ટી સેવન બોલે એ નાન્ટી ફોર રનમાં આઉટ થઈ ગયોને તો એ બી થઈ જાય તેમ અને એના એનાથી એવું શીખવા મળે કે પંદર વર્ષનો એ છોકરો છે તો ભી એ એના ગોલ એચિવ કરવા માટે કેટલું બધું લડ્યો એમ.
હા એતો છે.
મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ ટુર્નામેન્ટ ઓરેન્જ કેપ હોલ્ડર- કેટ કેટલા
આ વખતે હા આ વખાતે મોસ્લી એને જ એવાડ જઈએ તો છે.
હા. અને રહી વાત પર્પલ કેપ ની તો બુવી જોડે હતી આ વખતે કદાચ આઈ થિંક
હા એ તો છે
હમ્મ.
પણ
ડેવિડ વોર્નર નો જે રેકોર્ડ છે હજુ કોઈ તોડી નહીં હક્યો સૌથી વધારે ઓરેન્જ કેપ ડેવિડ વોર્નર જોડે જ હતી એમ.
હા એટલે
બરાબર.
આઈપી એલ ના રિલેટેડ તો આમ બીજું શું ગમે જોવા માટે કોઈ વખત સ્ટેડિયમમાં ગયા છો? મેંચ જોવા માટે
નથી મેં તો નથી ગયો જ
મેં ને ભાઈ અમે ગયા છે એક વખત ગુજરાતને રાજસ્થાનની મેચ હતી ને તારે ઓય એમાં કોલ ચાલે છે ચેલી બાજુ જા જોબ નો કોલ ચાલે છે
પેલી બાજુ જાાવ અહીં હમભરાય ખતારા તમારા બીજું કો તમે આમ રિલેટેડ ક્રિકેટ નું બીજું ટેસ્ટ તમને ગમતું હોય ટી ટ્વેન્ટી ફોર્મેટ સિવાય ફિફી ફિફ્ટી કે પછી ટેસ્ટ મેચ કેવું કઈ જોવાનું ગમે છે એમ
એમ અધર કન્ટ્રી હોય તો એમ સાર જોન કર પછી વર્લ્ડ કપ છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એ બધા એમ જોયલા જેવા છે એમ
વર્લ્ડ કપમાં વર્લ્ડ કપમાં તો કઈક અલગ જ મજા હતી જયારે ઓસ્ટ્રેલિયા એ આખા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સાયલેન્સ કરાવ્યું હતું ને એ ટાઈમે હું ને મારો ભય જ ખાલી ઓસ્ટ્રેલિયા બાજુ હતા એમ અને બીજા બધા ઇન્ડિયા બાજુ હતા એજ વખતે જલારામ જયંતિ હતી જયારે એ લોકો એ હરાય્યું તું તારે અમે તો એટલા ખુશ થયા તમ તો લોકો એમ કેતા હતા કે તમને અહીંયા આગળ રહેવાનો હક જ નહીં એમ જાઓ તમે ઓસ્ટ્રેલિયા જ તારો એમ
પણ આ વખતે સારું કહેવાય કે વુમેન્સ વર્લ્ડ કપ જીતી ગયા એમ.
હા અને આર સી બી નું જોઈ લો ને જે કોઈ દિવસ નતું જીતું કોઈ આ વખતે બે વાર ટ્રોફી જીતી ગયો એમ કન્ટિન્યુ બે વાર કોઈને લાગતું નતું કે આર સી બી જીતશે પણ ખરેખર તો એસઆરએચ જેવું રમ્યું ને એના જગ્યાએ જો રાજસ્થાન હોત ને તો આર સી બી જીતી જ ના હકો ત એમ અને પંજાબ કિગસ હા કોન્ફિડન્સ ભી વધારે પડતો ના રાખો પંજાબ કિંગ્સ કિંગ્સ એ આપણાને એ બી શીખવાડી ને ગયું કેમ કે પંજાબ કિંગ્સ માં જોયું તું ને પેલા બધી જ મેચો એ જીત્યા હતા અને પછી જયારે ડાઉનફોલ આવ્યો ત્યારે કેવો આવ્યો એટલે આમ બહુ ડિપેન્ડેડ ભી નહી રહવું પોતાની સેફ્ટી ક તો એમ સક્સેસથી બહુ આમ ઓવર ઓલ બઉુ એ નહી કરવાનું કે આપે સક્સેસ મળી ગયો પણ સક્સેસ મળે જોડે જોડે ફોલડાઉન બી લઈને આવી શકે છે તો એ બી વિચારીને હેરવું પડે આપડે એમ.
હા એ તો છે એમાં તો થોડું સ્ટ્રેટેજી થી રમવું પડે કેમ
હા ત્યારે તો
એજ હોય કે પોતાનું માઈન્ડ તમે ચલાવો તમે કઈ રીતની સ્ટ્રેટેજી રમવા વાપરો છો અને એ લોકો બી આઈ થિંક આઈપીએલમાં બી સ્ટ્રેટેજીક ટાઈમ આઉટ હોય છે. જે અઢી મિનિટ હોય એ એ લોકો કેટલા બધા પ્લેન બનાવતા હ ત્યારે તો ઇવન ઓવરમાં વિકેટ ભી મળી જાય કા તો એટલા રન કરી શકે. ક પાવ પ્લે માં જે રમ્યા હોય એ બધું વિકેટ આવીને મળી જાય. કેટલી બધી છે અને લાસ્ટ યર જોફરા વર્ જ રાજસ્થાનમાં આવ્યો પાછો. એ વખતે મોસ્ટલી બધી મેચમાં ઊઘ તો જ હોતો હતો પણ તો ભી આવીઈને બધાની વિકેટ લઈ જતો તો. એટલે એ બી એક વસ્તુ શીખવાડે છે. કે ટાઈમલી આરામ ભી કરી રહ્યો એમ આપણેે કે આપડે. પોતાનું બી કરી શકે આપણી ટીમ માટે બી પફોર્મ કરી શકી એમ અને ઇવ વન એનો જે રેકોર્ડ હતો ત્રણ માં અઠ્યાવીસ નો એ તોડીને બી મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ માં તેર નો કરી દીધો હતો કે ચૌદ રન આપ્યા હતા ને ત્રણ વિકેટ લીધી તી. એ ભી રેકોર્ડ એને મુંબઈ ઈન્ડિયન્સની હામે છે એનો થોડ હતો એમ
હ આ વખાતે એમ. મુંબઈ ઈન્ડિયન્સ એટલું સારું નથી રહ એમ
મુંબઈ ઇન્ડિયન્સ નું તો. હાર્દિક પંડ્યા એ ગુજરાત છોડ્યું ને તાર પછી મુંબઈ ઈન્ડયન્સમાં એનું પર્ફોર્ન્સ જ નહીં આવતું એમ.
બરાબર એમ પ્લેયર તો બધા બહુ સારા જ છે પણ ખબર નહ કેવી રીતે એ લોકો હારી જતાશે ત્યાં
મોમ જ હશે દૂધ લેવા જોવ જઈશું પણ મો જઈ તુ જોઓ હા શું ચાલે આમ બીજું તમામ તમારો ટોપિક છે તમે તો ક્રિકેટ ના રિલેટેડ કઈક વાત કરો. ઇફેક્ટિવ મિનિટમાં મારી જ બતાવશે તમારું તો કઈ બતાવશે જ નહીં.
બરોબર
હ
તો એમાં છે એમ ક્રિકેટ તો એમ હવે તો મોસ્ટલી ઇન્ડિયાન પીપલ તેજ હોય આપણા આ ક્રિકેટ જ હોય બધાનું એમ નેશનલ હું કે નેશનલ સ્પોર્ટ તો આપણે હોકી છે પણ એમ બહુ પોપ્યુલર આપણા ઈન્ડિયામાં તો ક્રિકેટ જ છે હોકી તો એમ કઈ જોતા જવા નથી
કરીને મેન્ટો કદા કોચ નું બી હાવું હુંરું હોઉ જરૂરી છે જયારે રાહુલ દ્રવિડ ભલે ટીમમાં તો ગયા વર્ષે અને એને ભોલે મિસ્ટેક કરી કે જોસ પટલર ને ટ્રેન બોલડને રવિચંદ્ર અશ્વિનને બધાને એને કાઢ્યા પણ એને કામ એક સારું કર્યું કે એને વૈભવ સૂર્યવંશીને પીક કર્યો હતો તો એ બધી કમી એ લોકોને કઈ મહેસૂસ ના થાય એમ એટલે અને એ બી રાહુલ દ્રવિના અંડરમાં જ આપણે યુએસમાં વર્લ્ડ કપ જીત્યા હતા જે આપણે જીતી શકતા કોઈ કોચ ના અંડર માં એ બી એના અંડરમાં આપણે જીત્યા હતા એ બી કઈક અલગ મજા હતી એમ અને એ જ ટાઈમ અક્ષર પટેલે માર્યું હતું ને એમ બધું કેટલું બધું આમ એટલે કોચ સાથે સાથે આપડો મે કેવો છે આપડો કોચ કેવો છે. એ બી આમ ડિપેન્ડ કરે છે કોઈ પણ આગળ કાર્યમાં ભી એમ
બરોબર
મેન્ટરશિપ હોવી જોઈ કે આપડો કોચ કેવો છે કેવો મેન્ટોર છે એમ કે આપણે ક્રિકેટમાં કે કોઈ પણ સિચ્યુએશનમાં આગળ વધી શકીએ એમ
હા એ જ છે હવે એ તો કોચ પર ડિપેન્ડ કરે હવે સ્પોર્ટમાં હોય કે પછી કઈ પણ સ્પોર્ટમાં હોય
સ્કૂલ માં આઈએ તો આપડા ટીચર પર આપણું ડિપેન્ડ કરે પછી આપડે ઓફિસ માં જઈએ તો આપડા ટીએલ પર ડિપેન્ડ કરે કે આપડાને એ લોકો કઈ રીતે ટ્રેન કરે છે એટલે અલગ અલગ ફંડા તો બધા હોવાના છે અને ચલો કોઈ નવા ટોપિક સાચ આપડે વાત કરીશું પાછા અત્યારે ઇલેવન મિનિટથી ઉપર થશે એમ હા હા ઓકે